કૃષ્ણ શ્રી કૃષ્ણ કેમ છો ભાઈ.
જાય શ્રી કૃષ્ણ મજામાં ભાઈ તમે કેમ છો.
હું પણ મજામાં છું ભાઈ. આજે તમારું યાદ આવ્યો. સોચ્યું કહેવાય તમને કૉલ લગાવું
હા સરસ સરસ ભાઈ. આજે વિચાર આવ્યો કે તહેવાર વિશે વાત કરીએ ભાઈ મને વીચાર આવ્યુ આજે થોડું તહેવાર વિશે વાત કરીએ હમ્મ.
તહેવાર વિશે વાત કરવાનું છે ચાલો હ પણ સરસ વિષય છે ભાઈ તહેવાર તો દરેક જીવનમાં ખુશીઓ લાઈને આવે છે ભાઈ મારું તો તો અલગ જ આનંદ હોય છે.
હા ભાઈ સાચી વાત તને તહેવારો કેમ ગમે છે.
ભાઈ આ પણ કોઈ સવાલ છે ભાઈ તેવારો કેમ ગમે છે. મને સૌથી વધુ એ ગમે છે કે ભાઈ આખો પરિવાર એક સાથે ભેગું થાય છે એ ટાઈમ પર. એ સમયમાં બધા લોકો ખુશ રહે છે બધા લોક કો એન્જોય કરે છે. બધા લોકો નો ભાઈ બાળકો નો ભાઈ કઈ એક આ લોકોને પણ ખૂબ મ
હા આજ આજ
તો
હા મનભાઈ તારી વોઈસ બ્રેક થાય ર છે. આજ આજકાલ તો બધા પો પોતાના કામમાં વ્યસ્ત હોય છે તહેવારો ના દિવસ બધા સાથે સમય પસાર કરી શકે. એટલા માટે તહેવારો બહુ ગમે છે બધા લોકો સાથમાં. રમે છે હસે છે બધા ચીજ કરે.
હા. ખૂબ મજા.
હમ મીઠાઈ નાસ્તા અને અલગ અલગ પ્રકારનું ભોજન ખાવાની. પણ આ મજા આવે છે ભાઈ.
હેલો. એટલે ભાઈ તમારો અવાજ નથી આવતો છે.